હંલો.
હેલો, મજામાં તું કેમ છે?
હું પણ મજામાં, આજે શું કરી રય હતી?
હું ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇન નું કોર્સ કરતી હતી.
વાહ નવી સ્કિલો શીખી રહી છે. ખુબ સરસ.
હા આજકાલ ફક્ત ડિગ્રીથી નય ચાલતું નવી સ્કીલ શીખવી બો જરૂરી છે.
બિલકુલ હું પણ ઇંગ્લિશ સ્પીકિંગ્સ અને કોમ્પ્યુટર. એક્સેલ શીકવાનો વિચાર કરું છું.
હા એ તો ખૂબ ઉપયોગી છે ઓફિસ માં પણ કામ લાગે અને બિઝનેસમાં પણ.
હા, તું આ કોર્સ ક્યાંથી કરે છે?
હા મોબાઈલ પર ફી ઓનલાઈન વિડીયો જોઈને અને રોજ થોડુંક અ પ્રેક્ટિસ કરું છું.
રોજ કેટલો સમય આપે છે?
ઓછામાં ઓચો એક કલાકની નીયમીત પ્રેક્ટિસ થિ એજ ઝડપી શિકાય.
મને લાગે છે કે શરૂઆતમાં થોડું મુશ્કિલ બી લાગતું હશે ને.?
હા પણ ધીરજ રાખો તો બધું આવડી જાય શુરૂઆતમાં ભૂલ થાય એ સામાન્ય વાત છે.
અમ. સઈ વાત મને પબ્લિક સ્પીકિંગનુ પણ ડર લાગે છે.
એ માટે રોજ આરિશા સામે બોલવાની પ્રેક્ટિસ કર ધીરે ધીરે આત્મવિશ્વાસ વધશે.
જ તારા પરિવારે સપોર્ટ કર્યો.?
ખુબ એ લોકો કહે છે કે શીખવાનું ઉંમર ક્યારે પણ પણ પૂરી નહતી નહતી ત હતી.
એ વાત બહુ પ્રેમદાયક છે.
આજ આજના સમય થી ડિજિટલ સ્કિલ કમ્યુનિકેશન ક આર્ટિફિશિયલ ન્ટેલિજન્સ, વિડીયો એડિટિંગ આ બધ
હા. હું તો કુકિંગ પણ પ્રોફેશનલ રીતે શીખવા માંગુ છું.
હું તો કુકિંગ પણ પ્રોફેશનલ રીતે શીકવાનાર માંગુ છું.
હા એ પણ ખુબ સારી સ્કિલ છે, પછી તું હોમ બિઝનેસ શરૂ કરી શકે?
હા સહી કિયુ સ્કિલ થી કમાની ના નવા રસ્તા ખુલે છે.
બિલકુલ ફક્ત નોકરી માટે નય. પણ આત્મવિશ્વાસ માટે પણ સ્કિલ જરૂરી છે.
હા તું શું માને છે એક સાથે બે સ્કિલ શીખવી જોઈએ?
મનઝે શરૂઆતમાં એક સ્કિલ પર ધ્યાન આપવું સારું પછી બીજી સ્કિલ શીકવી.
નોટ્સ બનવાવાની આદત પણ જરૂરી હૈ.
હા નોટ્સ પ્રોટિક અ મનઝે પ્રેક્ટિસ અને રિવિઝન આ ત્રણ વસ્તુ પણ બો મહત્વનું છે.
ક્યારેક મન નથી થતું તેવુ.
ત્યારે મારા ગોલ યાદ કરું છું મને શા માટે શીખવું છે એ વિચારૂ? પછી ફરી ઉત્સાહ આવી જાય.
હ ખુબ સરસ વિચાર છે.
તું આજથી જ શરૂઆત કર મને નાનો પંગલ પણ ભવિષ્ય બદલી શકે.
હા હુઆ આજે જ મારી પહેલી ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ.
વાહ મુજે કોઈ સમસ્યા આવે તો મને પૂછજે
હા હું આજે જ મારી પેલી ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ જરૂર આપને સાથે તે મળીને શીખીશું તો બધાને મજા આવશે.
બિલકુલ મુજે એકબીજાને પ્રોત્સાહન આપે તો સફળતા વધારે મળે
આ વાતચીત થી મને ખૂબ પ્રેરણા મળી આભાર.
બરાબર. મુજે મને પણ આનંદ થયો. મુજ આ અઠવાડિયા મોએ અને આપણેજ ખૂબ અ સ્કીિલનું મહત્ત્વ છે ઓનલાઈન ક્લાસ બી ખૂબ છેજ ખૂબ સારા વસ્તુ છે. અ શીખવાના ઓનલાઈન ક્લાસ કરવાના પ્રેક્ટિસ કરવાના નોટસ કાઢવાના સ્કીિલ અને પર ધ્યાન આપું પણ ખુબ પ પછી બીજી સ્કીલ નું આપને મહેંદી છે ઓ ઓનલાઈન ક્લાસથી આપણે મેકઅપ આકિસ્ત મેકઅપ આર્ટિસ્ટ બની શકે છે. ફરી આપણ કસરત કરી શકે છે ઓનલાઈન ક્લાસમાં આપણ હોમવર્ક નો પણ આ અંદર લઈ શકે છે મુજે ખૂબ પ્રોત્સાહન આપે આપણે ઓનલાઈન ક્લાસને મુજે ખૂબ સારા સ્કીલ છે પણ આપણને આપના સ્કીલ બિઝનેસ શીખવું જોઈએ. આપણ ન ગ્રાફિક ડિઝાઇન નો કોર્સ પણ ખુબ મહત્વનો છે આજ કાલ ખૂબ જના ડિગ્રી પણ નથી પણ નવી સ્કીલ શીખવી પણ ખૂબ જરૂરી છે. મુજે ઈંગ્લિશ સ્પીકિંગનો કોમ્પ્યુટર ઉપયોગ કરે છે ઓફિસમાં પણ ખૂબ બિઝનેસમાં કામ કરવું જોઈએ છે પણ મોબાઈલ પર ફ્રી ઓનલાઈન વિડીયો જોઈન તો ખૂબ છે મોબાઈલ મે આપ પણ ફ્રી ઓનલાઈન વિડીયો પણ જોઈન થોડું પ્રોક પ્રેક્ટિસ કરવું જરૂરી છે. ઓઝામાં ઓજો એક કલાક તો બી પ્રેક્ટિસ ઝડપથી શીખાય છે. જે મન લાગે છે કે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું છે પણ આપણ આપનો ક્લાસ ખૂબ મોટો મુજે ઉપયોગી છે પણ તેના મે આપણને ધીરજ બી રાખવું જોઈએ બધી આવડ તે આપને શરૂઆતમાં ભૂલ પણ થાય છે સામાન્ય વાત છે. મુજે ઇંગ્લિશ સ્પીકિંગ્સ કોર્સનો પણ ખૂબ મોટા ડર ભૂખ બી લાગે છે પણ આપ તેના મે આળસ ન કરતા તેનો આત્મવિશ્વાસ થી આપને આનંદ લવું જોઈએ છે પ્રેમદાયક શ આપવું જોઈએ છે. જ ખૂબ સારા આર્ટિકલ એ કોમ્પ્યુટર એ આર્ટિફિશિયલ એ ઇલેક્ટ્રિશયન્સ વિડિયો એ આ બધાની માંગ છે એવું તો મુજે ખુબ સારી સ્કીલ છે પછી હોમવર્ક નુ કામ કરવાનું સ્કીલ શીખવાનું ઓનલાઈન કામ કરવાનું નોકરી કરવાનું આ બિલકુલ એકબીજાને પ્રોત્સાહન આપીને સફળતા વધારે મળે છે. ચલો ભાઈ ફરી મળશું આપની પ્રગતિ વિશે વાત કરશું ધન્યવાદ.
ધન્યવાદ